હા, નમસ્કાર મિત્ર. કેમ છે? વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા, મિત્રો મજામાં શું વે કેશન તો બરાબર ચાલી રહ્યું છે પરંતુ મિત્ર હાલમાં જે વેકેશન નું ટાઈમ મળ્યો છે તે એમાં ઘરનું કામ કરવું થોડું સારું છે કારણ કે એટલા સમય તો આપણે હોસ્ટેલમાં રહીએ અને જે પણ હવે એસ્ટ્રા ટાઈમ સે એ ઘરે આપવો પડે કારણ કે ઘરે પણ આટલું બધું કામ છે તો થોડું મમ્મી પપ્પા લોકોને પણ હેલ્પ કરવી જોઈએ
હા, મિત્રો તમારી વાત સાચી છે ઘરે કામ કરવું જોઈએ મમ્મી પપ્પાને હેલ્પ પણ કરવો જોઈએ તો હું તમને એક વિષય પર ચર્ચા કરવા માગું છું કે રમત ગમતનું મહત્ત્વ જીવનમાં ખૂબ છે તો એના વિશે તમે બે-ત્રણ શબ્દ સારી રીતે સમજાવશો?
હા, મિત્ર તમારો ટોપિક જ ખૂબ જ સરસ છે કારણ કે મિત્ર આ રમત ન મહત્વ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું એક અંગ છે કારણ કે મિત્ર આપણે રમત ગમત એ આપણી મહત્વની બાબત છે આપણે રમત રમત એ રમવુ જ જોઈએ કારણ કે જો આપણ રમત રમીશું તો આપ જે આપ શરીર છે મજબૂત બનશે આપણું એકાગ્રતા અને આપણે જે પણ જે આપણી સ્કીલ હોય એ ઉભરી આવશે. આપણે મિત્ર હાલમાં જોવા જઈએ તો એ આપણા આપણે ભારત દેશમાં એવી કેટલી બધી એવી રમતો છે જેનાથી કેટલા બધા એવા લોકો છે એટલે જે વિદ્યાર્થી છે એમણે કેટલી બધી એવી પ્રસિદ્ધિ સિદ્ધ કરી છે અને એ લોકોએ સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે એ એશિયન ગેમ્ છે જે ભારત એટલે ભારતમાં રમે અને વિદેશમાં પણ એવી ઓલમ્પિક છે એ ઘણી બધી એવી રમતો છે જેના દ્વારા જે પણ વિદ્યાર્થી એમાં પ્રસિદ્ધિ મેળવી શકે છે અને એમાં પોતાનું નામ તો રોશન કરી શકે સાથે પરંતુ રાજ્ય, જિલ્લો, તાલુકો એનું ગામ અને એના પરિવારને પણ ખુબ જ એને પ્રોત્સાહિત કરી દેતું હોય છે તો આપણે મિત્ર રમત ન મહત્વ એ આપણ જીવન ન એક મહત્વનો અંગ છે ને આપણે ક્યારે પણ મિસ ના કરવું જોઈએ આપણે સવારે ઉઠીને સવારે ઉઠીને પેલા દોડવું જોઈએ જેથી કરીને આપણું-આપણું શરીર મજબૂત રહે, આપણે ક્યારે બીમાર ના પડીએ અને મિત્ર આપણે રમત રમીએ એનાથી એના ઘણા બધા ફાયદા છે. એક તો આપું શરીર મજબૂત રહે અને આપણને ક્યારે બીમાર ના પડીએ તો આપણે મિત્ર આ રમત નું મહત્વ આપ આપણે જે પણ વિસ્તારમાં જે પણ જે પણ લોકો અભણ હોય એ લોકોને પણ સમજાવું જોઈએ કે હા રમત રમવી જોઈએ ક્રિકેટ હોય કે અન્ય કોઈ પણ રમત હોય એ આપણે રમવી જોઈએ. ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ, હોકી એવી ઘણી બધી એ મહત્વની જે પણ જે પણ ગેમ્સ છે એ રમવાં જ જોઈએ હાલમાં મારી એ ફેવરટ ગેમ છે કે ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે અને એથ્લેટિક્સ છે, લાંબી કૂદશે, ટ્રિપલ જમ્પ છે એ મારે ખૂબ જ મહત્વ અને એને મને ગમ તી જે રમતો છે અને જયારે પણ હું મિત્ર મેદાનમાં જાઉં છું ત્યારે મને ખૂબ જ ખૂબ જ મને પ્રોત્સાહન મળતું હોય છે અને ધગસ પણ થતી હોય છે કે હા, હું કરી બતાવીશ એ જૂનન હોવો જોઈએ તો આપણે જે પણ ફિલ્ડમાં મિત્ર આપણે ઉતારીએ તો એમાં આપણે સો ટકા પ્રત, સો ટકા જોઈએ, ને હાલમાં આપણે જોઈએ તો પણ ટીમો હોય છે હાલમાં આપણે જોઈ આઈ પી એલ ચાલતું હતું તો એમાં જે પણ-જે પણ ટીમો હોય છે એમાં સો ટકા આપતો હોય છે હાલમાં આપણે જે જોવા જઈએ તો કેટલી બધી એવી ટીમો હોય છે જે પોતાને સો ટકા યોગદાન આપતો હોય છે તો તમે પણ થોડું મિત્ર આના વિશે માહિતી આપજો.
હા, તમારી વાત ખુબ જ સાચી છે આપણા જીવનમાં ઘણી બધી રમતો આવેલી છે. અમુક રમતો બહુ જ સારી પણ છે જેમ કે આપણે કબડ્ડી, ખોખો, લાંગડી, કુવ, બાસ્કેટબોલ કેટ અલગ-અલગ, અલગ પ્રકારની રમતો આવેલી છે જેમાં જેની બે પા પાસા છે હાર અને જીત, બંને પાસે તો રહેવાના જ એટલે કે માત્ર જીત હાર નહીં પણ આખું જીવન ઘડવાનું સાધન સમાન સે રમત ગમત તો હું તમને એના વિશે જણાવું છું કે જેના આધારે એ રમત ગમતના આધારે શારીરિક સ્વાસ્થ્ય મજબૂત રહે છે. નિયમિત રમત રમવાથી હૃદય, ફેફસા અને સ્નાયુઓ પણ મજબૂત બને છે અને આ ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે અને ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી બીમારી દૂર થઈ જાય છે જે રમત ગમત નું મહત્વ રહેલું છે અને રમત રમવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે અને સ્કૂતિ સ્ફૂર્તિ જવા રહેશે અને બીજું કવા જ છે કે આપણું રમત ગમતથી માનસિક વિકાસ થાય છે જેમ કે તણાવ, ચિંતા, ડિપ્રેશનમાં મોટા પાયે ઘટાડો થાય છે અને એકાગ્રતા નિર્ણય શકતાને ઝડપી વિચારવાની ક્ષમતા વધે છે. હાર જીત બચાવવાની ટેવ પડે જેનાથી માનસિક મજબૂતી આવે બીજું જોવા જઈએ તો ચારિત્ર નું ઘડતર થાય છે. જેમાં ટીમવર્ક, શિસ્ત, સમય પાલા ની નેતૃત્વના ગુણો પણ આપણે શીખવા મળે છે અને ખેલ દિલી અને નિયમોનું પાલન કરવાની ટેવ પણ આપને આવે છે અને જેમાં આત્સા-આત્મવિશ્વાસ અને સેલ્ફ એડ ટેક્સિમ સેલ્ફ ડિફેન્સ પણ વધારો થાય છે, અને આપણે સામાજિક ફાયદાઓ પણ થાય છે, રમત ગમતથી જેમાં નવા મિત્રો બને, સંબંધો મજબૂત થાય, જાતિ ધર્મ ભેદભાવ પણ ભૂલી શકાય છે, દેશ ના રમતા ખેલાડીઓ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બને છે જેમાં આપણે રમત ગમતથી કારકિર્દીની તકો માં પણ વાડોર તકો વધારામાં થાય છે. આજે સ્પોર્ટ એક ફક્ત શોખ નહી ફૂલ ટાઈમ કરિયર કોચિંગ, ફિટનેસ, સ્પોર્ટસ મેનેજમેન્ટ, ફિજયોથેરાપ જેવા ક્ષેત્ર ખુલે છે સરકારી નોકરીમાં પણ સ્પોટ કોટા અંગે સ્કોલરશીપ પણ મળે છે અને ખાસ જગ્યા સ્પેશિયલ જગ્યા પણ મળે છે તો આ માહિતી અંગે તમે આ માહિતીને આગળ લઈ જશો?
હા, મિત્રો તમારી વાત સાચી છે કે જે પણ સ્કોલરશીપ આપવામાં આવી છે એ સાચી વાત છે પરંતુ મિત્ર જે પણ ખેલાડી હોય છે જે પણ વ્યક્તિ હોય છે એને એ નંબર એ જે-જે એ ગેમમાં નંબર આપવા આવતો હોય છે તો એને ચોક્કસ મિત્ર આપવામાં આવે છે કારણ કે જો મિત્રો એ વ્યક્તિને રકમ આપી તો એનું પ્રોત્સાહન વધે અને એને જે પણ જે પણ જરૂરી હોય છે બૂટ હોય અને જે પણ એ જરૂરી વસ્તુ હોય એ એ પૈસાથી લઈ શકે અને એને પ્રોત્સાહન મળે તો મિત્રો એ ખૂબ જ મહત્વની વાત છે અને મિત્ર હાલમાં આપણા ગુજરાતમાં પણ એવી કે-કેટલી બધી એવી ગેમ્સ નું આયોજન કરવામાં આવે છે. ફૂટબોલ, કબડ્ડી અને જે ખેલમાં એ આપણા ગુજરાતમાં ખૂબ જ મહત્વનો એક ભાગ છે આ રમત ગમતમાં કારણ કે એનાથી કેટલા બધા વિદ્યાર્થીઓને સ્વર્ણ તક મળતી હોય છે અને એમાંથી એ લોકોને રકમ પણ આપવામાં આવે ઈનામ પણ આપવામાં આવતું હોય છે તો એ ખૂબ જ મહત્વની બાબત છે અને આપણે મિત્રો જે પણ ગેમમાં આપણે ભાગ લઈએ માં આપણે સો ટકા આપવું જોઈએ તો જેથી કરીને આપણે-આપણે જે પણ ટીમ હોય એને આપણે યોગ્ય સ્થાને પહોંચાડી શકીએ અને મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો આખા વિશ્વમાં કેટલી બધી એવી ગેમ્સ નું આયોજન કરવામાં આવે આવતું હોય છે, હાલમાં મિત્ર હાલમાં મિત્ર આપણે ફીફા જે ફીફા વર્લ્ડ કપ એટલે કે ફીફા ગેમ્સ આયોજન અમેરિકા, મેક્સિકો અને કેનેડા જેવા દેશો કરવા જઈ રહ્યા છે તો એમાં પણ મિત્ર કેટલી બધી એવી એવી એ લોકોની મેનેજમેન્ટ કોઈ કઈ રીતે ગેમ્સ નું કરવું કઈ રીતે રમાડવું, અને મિત્ર આપણે હાલમાં જોવા જઈએ જે તિરંદાજી એટલે કે જે આપણે આશ્ચર્ય આશ્ચર્ય પેલે આવે એમાં જે શીતલ દેવી છે, એને એ એના હાથ પગ ન હોવા છતાં એમણે આ તીરંદાજીમાં એટલે જે આશ્ચર્ય કે એ ગેમ્ છે, એમાં એને સુવર્ણ મેડલ મેળવ્યો છે, એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કે જે વ્યક્તિને હાથ પગ ન એટલે કે હાથ ના હોવા છતાં, એમને એમને જે આટલું તક મેળવી છે એના આપણે ખુબ જ બિદાવ જેવું છે, કારણ કે હમાં આપણે જોવા જઈએ તો આપણા જે ભારતના જે પણ ખેલાડી હોય છે એ વિદેશ જાય તો ખુબ જ ઘણું સાર એવું પરફોર્મન્સ કરીને આવતા હોય છે, એવી કેટલી બધી ગેમ્સ હોય છે, જેમ કે વેટ લિફ્ટિંગ હોય છે, અને એથ્લેટિકસમાં પણ ખુબ જ એવ શારુ પ્રદર્શન રહ્યું છે, હાલમાં જ આપણે જે પણ પંજાબનું ગુર ગુરુવી રેવો નામ સ મને યોગી એવું ખબર નથી, પરંતુ એમણે ખુબ જ એવું અ ઝડપથી દોડીને એમણે આ સ્વર્ણ ચંદ્ર મેળ છે, તે આપણા માટે ખુબ જ મહત્વની વાત છે, મિત્ર તો આપણે એવું સ્પોર્ટ નું મહત્વ સમજવું જોઈએ. કે આપણને ભવિષ્ય મા આપણને કઈ જગ્યાએ લઈ જશે, તો તમે પણ થોડું આગળ વધારજો.
હા મિત્રો તમારી વાત સાચી છે, હું તમને હજુ જણાવવા માંગુ છું કે રમત ગમત નું મહત્વ મોટા પાયે રહેલું છે, જેમાં ભણતરમાં પણ મોટો ફાયદો થાય છે, ભણતરમાં મગજ રમતથી મગજમાં લોહીનો પ્રભાવ વધે છે, અને યાદશક્તિ અને શીખવાની ઝડપી સારી થાય ઝડપ સારી થાય છે. જે બાળક રોજ એક કલા ક્રમે તેનું ગણિત અને વિજ્ઞાન જેવા વિષમાં પરફોમન્સ સુધરી, અને સારું જોવા મળે છે પરીક્ષા આના તણાવ ઘટાડવા માટે રમત બેસ્ટ રમત છે. અને જેમાં આપણે જોવા જઈએ છે કે રમત ગમતથી દેશ અને સમાજ નો નામ પણ રોશન થાય છે. ઓલમ્પિક એશિયન ગેમ મેડલ આવે એટલા એટલે આખા દેશનું નામ રોશન થાય છે. જેમ કે પીવી સિંધુ, નીરન ચોપડા, હરમનપ્રીત કૌર જેવા ખેલાડીઓ કરોડો યુવાનો માટે પ્રેરણાદાયક બને છે. જેમાં અને ખેલો ઈન્ડિયા જેવી યો યોજનાઓથી ગામડાના બાળકોને પણ મોટું પ્લેટફોર્મ મળે છે. અને ડિજિટલ યુગમાં જરૂરી સે. રમત ગમત મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ વધ્યો છે, એટલે આંખ અને કરોડ રજુ બચવા માટે મેદાનમાં જવું પડે સે. બહાર રમવાથી વિટામિન ડી કુદરતી રીતે મળે સે, જે ટેબલેટથી ન મળે અને ઓનલાઈન જેવી ગેમ નહી અને ઓન ઓન ગ્રાઉન્ડ ગેમ સાચી દોસ્તી કરાવે છે તો આ વાતને આપને સમાપ્ત કરે છે.